હલો-હલો. હલો હલો. હલો હા, શું કરો છો.
કઈ, નહી. ભાઈ હા બહાર બેઠો તો જમીન બોલોને
હ બસ કઈશ નહી. મેં તો ટ્યુશન માટે ફોન કર્યો હતો તમારા એરિયામાં કઈ, સારુ ટ્યુશન છે. મારા બાબા માટે. હ એકચુલી દસમામાં આવ્યો હવે તો સ્કૂલમાં તો જાય જ છે પણ સાઈડમાં એક ટ્યુશન હોય ને તો એને ભણવામાં કઈ એ ઈસ્યુ આવતો હોય તો એ પ્રોબ્લેમ આવતી હોય તો એ સોલ્વ કરી શકે એના માટે ટ્યુશન જોઈન કરાવું છે.
ટ્યુશન કરાવું છે એમ.
હા.
સારી વાત છે ટ્યુશન તો કરાવવા પણ કયું પેલું બેચ વાળું કરાવું છે કે ગ્રુપ ટ્યુશન પર્સનલ ટ્યુશન. કે પછી સર તમારે ઘેરા ઈંન કરાઈ જાય એવું કરાવવું છે.
એટલે હવે, એમાં તો કેવું છે. કે છોકરો પણ મારે મને ખબર છે. ત્યાં સુધી છોકરો એકલો ભણતો હોય, ને તો કંટાળી જાય. પણ, એ જ જગ્યાએ અગર ગ્રુપ હોય, નાનું હોય. એવુ તો છોકરા કંટાળો બી ના આવે અને ભણે બી સારુ અને એવી રીતે ગ્રુપમાં કેવું હો કમ્પેરિઝન થાય કે ભાઈ પાંચ જણા છે. તો એક ટેસ્ટ લીધો હતો પાંચ જણા કમ્પેર થાય કે ભાઈ હાનું રિઝલ્ટ સારું એ હું રીતે સારું કરી શકું. એકલો પણ તો એમાં છોકરા નું મગજ રગવાઈ જાય.
બરાબર.
તમારું શું કેવું આ બાબતમાં.
એવી સાચી વાત જ છે તો ગ્રુપ ટ્યુશન કરાવવું હોય તમાર તો મારા એક મિત્ર છે. એ પણ દસમા ના ત્રણ જ સબ્જેક્ટ લેશે પણ મેથ્સ ઇંગ્લિશ ને સાયન્સ.
બરાબર કઈ બાજુ કઈ એરિયામાં.
એ બસ તમે કયા એરિયામાં રહો છો.
હું ગોતા સાઈડ.
ગીતા સાઈડ ને એરિયા એમને બી જગત પુરમાં જ છે નજીકમાં જ છે. એટલે એવું છે તો તમારે જે છે પેલો તમાર સન એને એવો તો ચાર પાંચ જણા તમા એનો ફ્રેન્ડ ફ્રેન્ડ થતા હોય એમને તમારી ઘેર બોલાવી દેજો કાતો બીજી કોઈક એવી જગ્યા સેટ કરી દેજો તો ત્યાં એને ત્રણ સબ્જેક્ટ ભણાઈ જશે એ.
ત્રણ સબ્જેક્ટ કયા કયા.
હ ત્રણ સબ્જેક્ટ છે મેથ્સ ઈંગ્લિશ અને સાયન્સ.
હા એ તો બરાબર મારે ઉપર મતલબ જે ઘર છે ને એમાં ફર્સ્ટ ફ્લોર માં જગ્યા છે જ. તો ત્યાં છોકરાઓ આરામથી ભણી શકે અને બીજું એવું કે ખાલી ત્રણ સબ્જેક્ટ જ કશે બીજા સબ્જેક્ટ જેમ કે ગુજરાતી છે કમ્પ્યુટર આવે સં સંસ્કત આવે સંસ્કૃત મતલબ સિલેક્ટ કર્યું છે અમારા છોકરાએ.
હા-હા પણ જોને ભાઈ કે
આપડે શું કેવાય આ સંસ્કૃત ને ગુજરાતી ને બલો કઈ અર્થ નથી. તમે ફોકસ તો છે ને. જે અગિયાર બાર નું જે પૂરું થતું હોય ને એડમિશન એ મેથ્સ ને. સાયન્સ ના પેલા માર્ક્સ પર જ હતું ઇંગ્લિશ ના માર્ક્સ પર. જે બધી સ્કૂલો લેતી હોય છે ને કે સારી સારી સ્કૂલો કયા. એન્ટ્રન્સ એક્ઝામ હોય છે આ બધું હોય છે મેથ સાયન્સ ના એન્ટ્રન્સ એક્ઝામ માટે.
અચ્છા અચ્છા હા હા એ તો બરાબર.
છે ભાઈ સાયન્સ નો છે. અને સાયન્સમાં મોસ્ટ ઓફ્લી જો ને વિજ્ઞાન આમાં મેથસ. મેચ થઈ જ એટલે. અગિયાર બારમાં તમારે સોરી દસ માં સ્ટાન્ડર્ડ મેચ રાખવું પડે. મેચ રાખવા માટે અને. હ જો તમારે પેલું રાખવું છે બાાલ હજી અગિયાર બાર માં. તો બાયોલોજી મીન્સ બી ગ્રુપસી બી રાખવું જો. તો એને પેલું સંસ્કૃત રાખવું પડે હિન્દી ની જગ્યાએ સમજ્યા તમે.
હા એ તો બરાબર હ મારા છોકરાને તો મેમે અત્યારે બેઝિક મે્સ નથી લેવડાવું સ્ટાન્ડર્ડ મેથસ લેવાડ. કેમ એ મ પેલાથી કતો હતો કે મારે છે ને કોમ્પ્યુટર એન્જિનિયર. કા તો સિવિલ એન્જિનિયર કરવું છે તો મને મતલબ. જે સર હતા એમને મને. કીધું કે તમારે સાયન્સ લેવું હોયને તો સ્ટાન્ડર્ડ મેથ રાખવું પડશે. અને જેમ તમે એમ કીધું કે જેમ કે લેંગ્વેજ વાળા સબ્જેક્ટમાં ફોકસ ઓછું હોય એ તો મને. ખ્યાલ હતો થોડો. કે એન્ટ્રન્સ એક્ઝામ હોય ને એમાં મેસલી મોસ્ટલી. મેથ સાયન્સ અને ઇંગ્લિશ માં ફોકસ કરતા હોય. બટ કેવું હોય સ્કૂલમાં ઘણા લોકો હોય ને તો એક છોકરા ઉપર બધા ફોકસ. ચોકસ ના કરી શકે સાહેબ. હો કે મેડમ હોય તો ટુશનમાં કેવું કે બધા સબ્જેક્ટ ભણે ને. તો એને ખ્યાલ આવે. ખાલી ત્રણ સબ્જેક્ટ પૂરતો રહી ના જાય એમ.
હા હા બરાબર તો હું એમને પૂછું જઉ કે આ બીજા કયા સબ્જેક્ટ બાકી રહ્યા.
હા અને બીજું એવું કેતો હતો કે તમે મેચ. સાયન્સ અને ઇંગ્લિશ કરાવે છે સાહેબ તો એમનો એક્સપિરિયન્સ. કેટલો છે અને કેટલા ટાઈમથી મતલબ ટ્યુશન ભણાવે છે. અને સ્કૂલ કરાવતા કે નહી તો શું એક આઈડિયા આવે આપણને.
એક્સપિરિયન્સ નો તો વાંધો નથી આપડે જે આપ જે અમદાવાદ જે સારામા સ્કૂલ છે ને એ. લગભગ પાચ કે છ વર્ષનો એક્સપિરિયન્સ છે. પણ પછી એમને શું આ બધું ગ્રુપ ટ્યુશન ને એ બધું ચાલુ કર્યું ને તો સ્કૂલમાં એટલી બધી મજા આવતી નથી અમને. અમને કઈ પેલાથી જ વિચાર હતો કે પોતાનું ચાલુ. કરું એટલે પછી એમ ગ્રુપ ટુશન ના બધું ચાલુ કર્યું એમાં. કુલકતા સારારી ઇન્કમ મળે છે અમને એટલે એરિયા આવું બધું જ કરાવેય છે ઘેર ઘેર જઈ ને બે કલા. લગ્ન છે ગ્રુપ ટ્યુશન કરાવ છે.
અને એવું હોય તો આપડે છે ને જગતપુર માં એમના. પોતાના ક્લાસીસ બી ચાલુ છે અ ધી સ્ટુડન્ટ યુનિયન કરીને ક્લાસીસ છે કઈક એવું.
હ જુઓ. ક્લાસીસ માં મૂકવાનો મતલબ નથી, કેમ કે જે ક્લાસીસ માં ભણી શકતો હોય. એ સ્કૂલમાં જ એ જ ભણાવે ને સાહેબ, તો પછી એ સ્કૂલનું જ ભણતર ક્લાસીસ માં લેવું, હોય તો શું ફાયદો મારે છોકરાનું પોતાનું મનનું ઘડતર કરી શકે સાહેબ એમને રુચિ આપી શકે ભણવામાં એવી રીતે મેન્ટોર કરી શકે ને એવો સાહેબ જોઈએ છે. અને બીજું એવું કે જેમ કે બે કલાક નું તમે કીધું. તો અત્યારે જનરલી સાહેબો કેવું કરતા હોય, ખબર બે કલાક થયા ને એટલે ઉપડ્યા વાસે એવું નહીં કે છોકરાનું આ કામ બાકી રહી ગયું તો આજે કરાઈ દઉં. તો આજ સાહેબ નું બી એવું નથી ને
ના ના એવું નઈ થાય અમને તો પેલાથી જ કહી દઇશ કે આપડા ઘરના છોકરા છે. અ ધારો કે બે કલાક ની જગ્યા મૂકો તો અઢી કલાક થઈ ગયા સવા ત્રણ કલાક થઈ ગયા તો એ બેશે.
સમજાય રે આમનો સ્વભાવ એકદમ અમ નાના છોકરા જેવો જ છે, જ્યાં સુધી છોકરા નહીં આવડે ને ત્યારે દેરા ભી નહિ છોડે.
હા કેમ કે મેં એવું એવું નહીં કે તો કે મારે બે કલાક મારા છોકરાને અઢી કલાક ભણાવો છે. બટ ઘણી વાર એવું થાય કે છોકરાને એક ટોપિક માં મગજમાં બેસવા લાગ્યો હોય. અને ટ્યુશન પૂરું થાય ને એટલે સાહેબ હાલી ઉપડે બીજા દિવસે જયારે પાછા સાહેબ એ ટોપિક ચાલુ કરે ને તો છોકરો પેલું કાલ નું ભૂલી ગયો હોય. કાં તો પછી એને પેલું ઝાખું ઝાખું યાદ આવે છોકરાઓને તો કેવું હોય. એટલે એક ટોપ સરખો આખો ભણે ને હું એવું નહી કેતો કે બે ના અઢી જ ભણાવો. બે ના દોઢ કલાક કોક દિવસ થાય તો બી ચાલે. બટ જે ટોપિક ચાલુ કરો. કે જે બી મતલબ હોય ને એ પૂરું કરાવો, ને તમે તો એવું કેવું મારું
અહીંયા ટોપિક તો કમ્પ્લીટ પટાઈને જશુ આના પછી છે ને જો અરે આગળનું રિવાઈઝ બે બે મહિને કેમ કરાવે છે, એમ કંઈક સ્ટ્રેટેજીસ છે એટલે સુ છોકરાઓ આગળનું ભૂલી ના જાય કેમ કે એમના એક સ્ટુડન્ટે હારે આવતુંતું, કે જે એ આગળ નો સિલેબસ ચાલતો જાય તો પાછળ નો ભૂલતો જાય પછી એના પેરેન્ટ કે આ બધું પાછળનું તો બધું ભૂલી જ ગયા છે, હા ભાઈ એટલે પછી એમને બધું નવેસર થી કંઈક. પ્લાનિંગ્લાનિંગ કરી બધી મે- ત્યાર‌ બદલી એમની ભણાવવાની બે મહિને એર્યા પછી રિવિઝન. કરાવે અ પેલું. ઉપર ઉપર થી બધા ચેપ્ટર નું અને ટેસ્ટ લે દર અઠવાડિયે તો શુ છોકરો ભૂલતો હોય ને તો બી ના ભૂલે એમ.
હા એ સારો આઈડિયા લાગે મને કેમ કે એકાદ બે એકાદ મહિને આપડે તો ટેસ્ટ રાખે. તો બી ચાલશે અને બીજું મારું કેવું એવું હતું. કે અમુક સાહેબો નું કેવું હોય કે મારી મારી છોકરાને યાદ કરાવે. અને આપડે. છોકરાને મારીને તો મા માર્યા પછી એ રીઢું થઈ જાય, પછી એને ભણવા થી ઇન્ટરેસ્ટ ટુટી જાય. તો આ તમે ખાલી એક રિવ્યુ કરી લેજો કે આવું તો નથી ને,
ના ના એમનું તો કેવું છે, જો નહીં આવડે તો સમજાવશે બી ખરા મારશે બી ખરા કારણ કે છોકરાઓને ગમે તેમ કરી ને એને શીખવાડશે ખરી પ્રેમ થી બી સમજાવશે, મારશે બી ખરા. પછી તમારે એટલું બધું નહી જોવાનું એમના પર છોડી દેવાનું પછી કે બધું એ
કહું તો કહું મારો જુડો પણ અમુક સાહેબની કેવી આદત જ હોય હવે જેમ કે એક. વસ્તુ એમની ખોટી પડી ને તો જોડી નાખે છોકરાને એમ નહી કે ભાઈ પ્રેમથી સમજાવું એક વાર. તો એ સમજી જાય એમ.
એને એક બે વાર સમજાવશે ત્રણ વાર સમજાવશે પછી એવું લાગ્યું કે ઓ લિમિટ થઈ ગાય પછી મારી ને સમ સમજાવશે એમ. પણ મગજમાં ઘેર તો કમ્પ્લીટ બેસાડી જ દેશે વ્યક્તિ માણ પેલા તમારા છોકરાના.
હા કેમ કે મારે એક બાજુમાં ટ્યુશનમાં એવું બન્યું હતું એટલે અને બીજું એવું હતું કે. આ સાહેબ નું શું છે મતલબ પૈસા ન ફી કેટલી લે છે.
ફીસ તો જો ને ગ્રુપ ટ્યુશન ના પર પર્સન એ ક પચીસો કે ત્રણ હજાર રૂપિયા લેજે.
મથલી.
હા.
હ દર રવિવારે્યા. પણ તમે જોુઓ ને. છ કે સાત જણા કર્યા આપતા હોય ને એટલે તો હું એમને મારી રીતે કહી દઈશ કે. પૂછું કર દેશે તમારું.
પચીસો ત્રણ હજાર તો એમને વધારી દીધા કેમકે જે આ વખતે મારો છોકરો જોતો હતો ને. ત્યાં બારસો રૂપ. જતા એટલે થોડું મને બહ વધારો લાગે છે એ.
ના એટલે તમને યાર. ક્વોલિટી એજ્યુકેશન બી આપે ને એ ર્યા હ. તે તો છે. જો હું તમને આ બધું એમની પર્સનલ ડિટેલ ને બધું હું તમને મોકલી આપું છું. અને તમે જે જે પ્રમાણે તમારે જે સબ્જેક્ટ જે જે બંધાવા છે ને જે બીજા વ્યક્તિ. જોડે બી બંધ અમને કોઈ કોન્ટેક માં હોય તેમને. પૂછી જોજો અને મારું નામ લેજો એટલે ફી માં બી થોડું ઓછું કરી દેશે હ.
હા સારું ચલો હું વાત કરી લઉં હ એ.
પગ નંબરધ જોઈ લેજો.